હાલો કઈ ની ઘર કામ કરું
છે એવું છે.
હમ્મ
હારા શે
હારા શે
તમાર
અમારે સારા છે
હમ્મ મે આકરી નેહરી ગર કામ કરવું છ
આ વરસાદ ક્યાં જવાનું નહિ હોય
નાઈ
કેમ ના કે વારુસ આ કાગળિયા બધા ક ખેરે તો હું કરવું વાળવું તો પડેસ
હા પણ હવે બધા બેહવા આવે તો પછી આગળિયા તો ખરવાના છે
કઈ કેવાય ની ને બેઠા હોય તો સા બનાવી દઈ તો કાગળ અખેરે તો પાછું વાળવું
હમ્મ મારે એવુજ ઘર કામ તો હલયાચ કરે એ ત બીજા આવે તો ચા પાની કર દેવા પડે ને હારા મોટાઇ હોય તે બધા આવે
સારા મોટા હોય તો જ આવે ને બેન નકર તો કોઈ આવે આપણી ઘેર આપણે કોકની ઘેર કોઈ નથ આવતું
કોઈ ન આવે તો એવું જ હોય ને
ઓલા વગર બધાય
હમ એકા બીજા ને આવે એને ખબર છે ને જાઉં તો આપડે
હા
પટલી આવે
હા મોઢ ઈ સારું છે ને આવે તો સારું લાગેને વાના હું ચઈ જવાય ને કે ચઈ અવાય નહી ઘર ને ઘેર બેઠવું પડે ને કોઈ હોય નહી તો કઈ
ખેતીમાં તો કઈ જવાય ની.
નઈ ખેતર માં કઈ કામ થાય એમ નથી ને હું પછી
હમ્મ સાઠ હું કામ કરું હા ઘડીક બધી હરે ઓધું કરીએ હમ્મ પા પાંચ મિનિટ આવે તો આપડ ટાઈમ પાસ થાય ને આમ થાય
ને બધા હોય તો ખડીક હારું લાગે
હમ્મ આપડ બધા આવે એ હારું જને
હા
કામ થાય એને ભલે ને સાપ આવવો પડે ને ઓલું કરવું
હમ્મ ટેમ તો જાય કડીક હોય
હા
સીખ વા સીખ તો પાંસે કે જવાનું હોય ક્યાં હુધી હું કરું ક્યારે
હા આવુંધ બધા યાર ઘડી વાત તું એને ઓલું કરીએ તા તાણું થઈ જાય પાર્લર માં દાવાનું હમ્મ ત્રણ વાગ્યા પાસે શીખવા જાવાનું હોય. હમ અમે એમ જ ઘડી ઘરના કામ કરીએ ઘડિક બાજુ મહે બાવા રીતે નાકડી જાયે.
હમ હમ
ઘડીક વાડી માં કામ થાય તો વાડીમાં આટો મારીએ ને આ ત્રણ વાગે પછી પાર્લર માં શીખવા જાયએ
હમ હમ
પાર્લર માં ત્રણ વાગે જઈ ને બે કલાક શીખીએ
હા તોય ઘણું ભાઈ
હા પાંચ વાગે ઘેર આવીએે ને ઘરે પછી રસોઈ પાણી ને એવું બધું કરીએ
હા પાંચ વાગે આપડે બે કલાક જાય તો એ લાટ
હમ ઈ બાને શીખાય
હા તમે સરખી ધ્યાન રાખો તો બે કલાક જઈએ તોય આવડી જાય
આવડી જાય કંઇ હરખી જ ધ્યાન રાખો તો જ આવડીે ને કંઇ એમનેમ
નહીં એમનેમ તો ન આવડે
હમ મને જે રાખવીશ પડે
હા એમાં તો ઈ શીખવાડે એમ તો આપડે શીખવુ હુંસ પડે આપણે તો ન આવડતું હોય પણ આવડે એ તો શીખવાડે
હમ ભગવતી મેડમ કેસે તો તમે ધ્યાન કરોતો તમારા માટે સારું છે શીખો તો નજર રાત છે આવડી ગયુ થોડુંક ફાવી ગયુ છે હવે
હમ હમ હા એ ધીમેધીમે કાંક ઘડી બે કલાક ન્યાયને બે કલાક ઘેરે મહનત કરીએ તો આવડી જાય ધણું ખરું
હમ ઘર આવીને ઘડી ઘડીક શીખીએ ઘરે ઓલું કે
હ્યાં બે કલાક નયા ભરીએ ને પછી ઘરે બે કલાક મહેનત કરીએ આપડે
હમ આવડી જાય એમ
હા હા એ તો આપડા માટે જ સારું છે ને
હમ બે કામ થાય.
હા આપણું શીખેલું કોઈ લઈ તો નઈ જાય.
નાઈ કોઈ લઇ જાય નઈ આપડું શીખેલું આપડી પડખે જ રહે હમ વાડી માં જા હું નિન પૂરો કરશુ માલ ને વાહેંદા કરશું એવું બધું કરશું
હા એવું છે આપડે તો ખેતીવાળા ને તો ઈજ વધારે
હમ ઈ સે ઈ હારું છે એમ તો કરી તો હાલો ભાઈ ઈ કામ તો કર્યા કરીએે. કઈ જાવું આવવું તો નઈ બીજે માલને એવું તો હાચવે હમ માલ ને નેવું તો નીણ પુરોને કરીએે તો એય લાટ
હા
ઘડી ધડી ઓલું કરીયા કરીએ
હમ
એમ પછી કરતા જઈ કામ ઘરના કામ ને રસોઈ કરીએ ને હંજવારી વારીએ ને વાસન ઉટકીયે ને કા માલ ને નિન પૂરો કરી લઇએ ને વાઢી આવીએ ને માલ ને બધું ઓલુ કરી એ ને ત્રણ વાગી જાય. તો પછી ગામમાં જઈ ત્રણ વાગ્યે બે કલાક ના ઓલું કરીએ
ઠેક
પછી ઓલું કરીએ ઘેર આવીએ પાંચ વાગ્યા ને ત પાછું છ વાગે ટાઈમ થઇ જાય રસોઈ નું પાછું
હા તા પાછું રાંધી લેઈતો હાંસ પડી જાય.
હા પડી જાય આ પાછું જમવા ટાણું થઈ જાય સાંજે ઈ બધું કામ કરી લે ત્યાં રાત પડે તા સૂઈ જાય ત હવાર થાય તો પાછું ને એ કામ સામું આવે
હા એતો ઇન ઈન જ હોય
હ માલ નિન કરીએ ને એ વાંધા કરીએ ને ત દહ વાગી જાય એ બધું માલ નું કરી લઈ તા
હા
છોકરા ભણવા જાય તો એને ત્યાર કરીએ અને એને નવરાવીએને ધોવરાવી ને ત્યાં કરીને એન નિહારે મોકાલવી
હમ
રાંધવાનું ટાણું થાય તા પાછું ટેમ ઓલો થઈ જાય જાવાનો
મનકીન ફોન આવ્યો તો
હા આયોતો
હમ
હમ દુકાન દુકાને બેઠી એમ કેતીતી
ઠેક
દુકાન બેઠી હતી કીધું હત હું પાર્લર માં આવતો હતો કે નદી આવીશું ને ખ્યાલ તો પછી કપનીમાં જાવાનું છે
હા
કે ઘેર બેઠે હું કરવુ બે દિવસે ઘર પછી તો ખેતરમાં કામ આવી જ જાહે પાછું હુંક બે ત્રણ જગ્યાએ દાડી જવાનુ છે નીદવા
હા
એત ભાઈ નના કેમ થા હૈ પણ વરા આપ ની કરીએે પસી નિરાંત
માંડું કેને બન્યું છે ડવા કેસવા જવાનું છે આપે પછીવા થ બધી
હા તો વરાબર ત સાન હોય ને
હા ખેતર માં કઈ ઊંધવા તો ન લઇ જાય કોઈ
નહી આવને પછી માંડુ ખુંડાઈ જાય એટલે કોઈ માંડુ નગળવા દે ન
વાવણી ની તો ભણમાં હાલે
હા વણમાં હલે આમનમનો હલે
મામણી ની તો મોટી જ થઈ ગઈ હવે એમાં હાલો હૂયા બેહવા મેડા્યા હે એટલે તો એ મજ ર હાર લ
નઈ એમાં ત નોતગડવા દે ને
હમ તો હોલી મે વાવણી ની હોય ઈજરી ખસ્તરી હોય એમાં હાલે તો ગારો નડે ટણીવા સત લુજ છે
હા
તફડા આવે ઘડીક સાપડી ને ઘડીક સાપડી વહી જાય થી પછી ઘરમાં ઘર કામ કે્યારે કરીએ ઘડી કાલ બોલો કરીએ ઘ બાસકાી ઘુંગણ ચીવીએ એવું બધું કરીએ
ઠક મ તો એમને પીડ્યાસી કઈ બોલું નથી કર્યું
ક્યારે રસો બાા જોડાયા ને બે પટા કે સસો ના
અચ
. કેેડી કોલું કર તણ અઢી વાગ્યા સુતી.
હમ્મ.
હમ્મ બે પટશ એને જોડી દે પછી પાછી નવે ચર થી પાસા હમ્મ ઓલા કોલા.
મારે તો તો આપડે એમ છે એટલે કઈ નકી એમાં અડધા તો હારા છે ને અડધા ફાટ પટલા ને એવા છે તો કઈ કર્યું નથી.
હાર વય એને જોડતા જવાય પછી એ ક્યારે ધોઈ નાખાય નેરું આવે તો.
હા એટલે કાલ હ કેવો વરસાદ હતો મોવામાં.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
હમ્મ વરસાદ કલો તો કે હારું છું કેલ દવાખાને જનીટી.
શે ના શે વરસાદ અહીં આપડે જ નથી એ બાજુ તો હારુ.
નાગેરી નું નેરું કેટલું આવું કઈ.
હમ્મ.
હા. હા ફોન માં આવતું તું હું. નાગરી નેરું એવું દુનિયા નનું હારું છું કેલ મોવાજા હ મોવાજા હોત તો હલવાત.
હા ત અર્થે કેડે હલવા.
હું તો નાશ પડતી થી હું ક. ત કકાને એું કહું કે આજ ન જાઉ કાલ જાઉ તોમેં આવો તોઈ તો મ કે કે છે એ ન કાલ જઓ તો તો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
હા .
હમ્મ. તો ઓલું જો નઈ . તું હું કરું.
હા એ તો પછી અડધેથી્ય્યારેસ આવવું પડે બઉ વરસાદ મમાંડાડણમાંય થોડું જવાય.
અછી કહી ઓ તો મોકહી. પેલે થી તમારે હવે તો તમને ખબર જ છે મને આવું થાય એટલે તરત જવું જ પડે એટલે ના જવાય
હવે તો હું અ થોડી ધક્કા ખાધા કરું હવે તો હું ના જ ને હવે ખબર પડી જાય હવે થોડી ધક્કા ખાવ.
પેટમાં દુખે એટલે માની લેવું છે મને એઈ વાંધો હોય.
હા.
દવા મગાવી લોયો તો હોય હાલે.
હવે તો એમ જ કરવું હવે તો આદન તો લે પંદર દિન ની.
હમ્મ.
તો હવે તો એમ જ કરવું.
ડુકે એટલે ઈજ નવા પ્રોબ્લેમ થાય. એટલે ઈ મગાવી લેવા એટલે તો કોઈ ન થાય ને એક જણો જ લઈને વૈ આવે. પાયલ બોલે તે.
એ અમે પછી મનો માહી પણ જતા દવા લઈને વયા. તજા બહુ ગર્દી હતી ને તે હુંકો કે હ ના હુંકો આપડે દવા લઈને ભાગી જઈ.
હમ્મ પણ અહં થી તો સારું તો થઈ જાય.
હા.
હમ્મ.
તોય વરસાદ ગવરાતો હતો, તો ખરો મવામાં તો ભેગા ને થઈ.
હમ્મ એવો બધી નઈ ને આ ક્યાલ છ એવો ન હોય ને.
નહી કલ બહુ વસ ન હતો ને હાવ ન ઘરી ન નેરું કેવું આવ્યું.
હમ્મ એ સુરતમાં એ જો ને પાછું પાણી ભરાવાનું ન થી હ સાચે સાચે માણ પાણી તે કેડે હલા જ કોય.
હા. તો કાલ પછી હું
આપડે ઓલો એક્યારે ટા બરી જા તે દિ ન જોઈ જો.
હા, આપડે તો તે દુ ન ધાબરી દીધા પી ક્યારે.
એ ક્યારે માણા ન ઓલા કરી ને વયજો.
હા.
હમ્મ, હવે આવે પણ એવો હખ જપડા એવું કઈ તરમા ય કામ કરવા દેઈ ની.
નઈ.
ઓલું કાક ખેતર માં થાય તોય કાક ને જયે ને એવું કરીએે તો હવે તો આવા તો હું માલ નુ કામ કરીએે માલા મંદા કરીએ ને એવું બધું એલા કરે ને એવું.
હમ્મ.
નીણ પૂરો ને વાટી આવીએને નીરીએ ને રાતા વાર વારવાનું. પાણી પીવું તેમ તેમ બધું કરવું પડે.
હા એ તો કરવું પડે પછી ઘેરે તો થોડું જાદું તો કરવું જ પડે ખેતરમાં નો થાય તો શું પણ, નવરા હોયથી ઘર કામ તો કર નાખાય.
હા, એ ઘર કામ કરી લેએ બપોર હુધી માં તા પાર્લર માં જઈએ. ને કડીક સાપડી ના શીખીએ ને એવું બધું કરીએ.
હા.
હમ્મ. બધું હલ્યા કરે. આખા કેયારેલા ભરીને કરવાસ?